હલો કેમ છે.
બસ મજામાં તું કેમ છે.
હું એ બરાબર જ છું.
છેવટે આજે સમય મળ્યો ખરો વાત કરવાનો.
હા હા સાચી વાત. અ છે. આખું અઠવાડિયું તો બસ. પેપર ચેક કરવામાં અને રિઝલ્ટ બનાવવામાં જ કહ્યું. હું તો હવે એકદમ મજા. મજામાં પણ તારા ઘરે બધા કેમ છે.
બધા મજામાં મમ્મી પપ્પા હમણાં જ જમીને બેઠા પણ આ વેકેશન પડ્યું તો એ શાંતિ નથી પેલી ઓનલાઈન તાલીમ શરૂ થઈ ગઈ છે ને.
હા એ તો મોટી પંચાપત છે પણ ચાલ ને આજે. તો આપણે નિરાંત એ વાત તો કરીએ તારા દીકરા નું રિઝલ્ટ કેવી આવ્યું.
હ ક સારું છે એમ રિઝલ્ટ તો સારું આવે. આવ્યું છે.
ખરેખર તો અને પાછળ મહેનત કરી હશે ને મારે પણ આ વખતે તેવું જ થયું ગુજરાતી માં જોડાય એનું ભૂલું સુધારવા ને બાળકો પાસે જ રમત રમાડી હતી અને બહુ સારું પરિણામ આવ્યું.
સાચી વાત છે આજકાલના બાળકોને પુસ્તક કરતા પ્રવૃતિમાં વધુ રસ પડે છે પણ પેલું નવું એજ્યુકેશન પોર્ટલ જોયું એમાં ડેટા એન્ટ્રી કરવામાં તો માથું દુખવા માંડે છે.
અરે પૂછ જ નહી. ભણવા કરતા તો એક કલાક જેવું કામ વધી ગયું છે ક્યારેક તો એમ થાય છે કે બસ શાંતિથી ક્લાસમાં જોઈ જઈને કવિતાઓ સાંભળ જા કરું.
હા હા તારી કવિતાઓ તો મને પણ ગમે છે પેલી વર વાળી પંક્તિઓ ફરી સાંભળવા સાંભળ સાંભળવા સંંભળાવજે ક્યારેક
હા હા.
નવા નીતિ નિયમો અને મનગમતા વિદ્યાર્થીઓ વિશે હસતા હસતા વાત કરવાની તો કઈક મજા જ આવે નહી.
હ તારો શું વિચાર છે આપડે પેલા સાહિત્ય સંમેલન ન જવું છે ને આવતા મહિને.
ચોક્કસ મેં તો ડાયરીમાં નોંધી રાખ્યું છે કે મારે પણ થોડા નવા પુસ્તકો ખરીદવા છે અને હા આપણે પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસનું શું નક્કી કર્યું?
જો મે તપાસ કરી છે આપણેે પાંચ છ સખીઓ મળીને જઈએ તો મજા આવશે ત્યાં જઈને પછી પાછી આપડે તો સ્કૂલ ની જ વાતો કરવાની. ખરી ને.
હા હાસ તો વળી શિક્ષક ગમે ત્યાં જાય એના માથામાંથી ક્લાસરૂમ ક્યારે નથી જતો ચાલ હવે ઘણો સમય થઈ ગયો તારે પણ મોડું થતું હશે ને.
હા કલાક કેમ નીકળી ગયા ખબર જ ના પડી તારેા સાથે વાત કરીને મન હવડું થઈ ગયું. ને નથી લાગતું કે અત્યારના ડિજિટલ યુગ માં બાળકો નું ધ્યાન ભણાવવા ભણવામાં ઓછું અને મોબાઈલ ના વધારે. કાલેજ મારા ક્લાસમાં એક છોકરો ગેમ રમતો પકડાયો.
સાચી વાત છે. પણ આપણા અને નકા નકારી તો નથી શકતા ને. મેં તો હવ-હવે ગણિત એનાથી પેલા અઘરા પ્રેમ્ય સમજાવવામાં સહેલા પડે છે.
વિચાર તો સારો છે પણ ગુજરાતી વિશ તેમાં તો મારે શબ્દોની સંવેદના સમજાવી પડે કવિતા ગાતી વખતે જયારે બાળકોની આંખ માં ચમક દેખાય ને ત્યારે જ મને સંતોષ થાય છે. તેને પેલો કવિ નર બધાનું
હા, તું હંમેશા એના વિશે વાત કરતી. તારી ભણવાની રીતે જ અલગ છે. હું તો વાર્તા કહી આખું સાહિત્ય શીખવી દે છે. મારે તો પેપર ચેકિંગમાં જ અડધો સમય જાય છે. આ વખતે તારા ક્લાસ નું પરિણામ કેવું રહ્યું?
પરિણામ તો સારું છે પણ પેલા નબળા વિદ્યાર્થીઓ માટે મારે અલગ જ તે સમય ફાળવો જોઈએ. વિચારું છું કે વેકેશનમાં એ મના માટે વાચન શિબિર જેવું કંઈક કરું. તારો શું અભિપ્રાય છે?
વાચન શિબિર નો વિચાર બઉ સરસ છે. જો તું કઈ કરી શકે તો હું પણ ગણિતના પાઅહ પાયાના સિદ્ધાંતો શીખવા જોડાઈશ. અને હા પેલા અઉન્ટિંગ ફેસ્ટ કે રિપોર્ટ ડે વિશેય ન ક્કી કર્યું, ગયા વર્ષે તો આપણેે બહ ધમાલ કરી હતી ને.
હા, ગયા વર્ષે આપડે વોલીબોલની મેચમાં જે જીત મેળવી હતી ને એ તો યાદગાર હતી આ વખતે પ્રિન્સી પલ કહેતા હતા કે આપણે આંતર શાળા સ્પર્ધા નું આયોજન કરવાનું છે એટલે કામનું ભારણ તો વ ધવાનું જ છે ને.
કામ તો પ્રયાજ કરવાનું પણ એ તો બહાને આપણે પણ કઈક નવું શીખવા મળે છે ને. મને યાદ છે કે ગયા વખતે આપણે જયારે વઅ વેલિન્ટીઅ વોલન્ટિયર તરીકે કામ કરતા હા.
ચાલ હવે થોડી કામની વાતો મૂકી ને પેલી નવી સાડી લી ધી એના ફોટા તો મોકલજે. નહી તો એના તારા ગાર્ડનમાં પેલા ગુલાબ ના છોડ રોપ્યા હતા એનું ભી શું થયું?
અરે હા સા સાડીનો ફોટો હમણાં જ વોટ્સપે ક વોટ્સપ કરું છું. ગુલાબ તો બહુ સરસ ખીલ્યા છે. કાલે સવારે તને એનો વિડીયો કોલ કરીને બતાવીશ. અને સાંભળ કાલે રવિવાર તારા ઘરે શું સ્પેશિયલ રસોઈ છે. મારે તો ઊંધિયું બનાવવાનો પ્લાન છે.
વાહ ઊંધિયુ, નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી ગયું. હું તો કાલે દાલ ઢોકળી બનાવવાની છી છું. મારા મિસ્ટરને બહુ ભાવે છે. આપડે ક્યારે સાથે મળીને રોસ તે બાનાશું અને જમશું.
તને યાદ છે આપણી કોલેજના એ દિવસો જ્યારે આપણે પહેલી વાર સાથે મળીને એન્યુઅલ ફંક્શન માટે સ્ટેજ પર ડાન્સ કર્યો હતો
અરે હા ઈ કેવી રીતે ભૂલી શકે હું તો એટલી ગભરાઈ ગઈ હતી ને કે સ્ટેજ પર તડતા પેલા જ રડવા જેવી થઈ ગઈ હતી પણ તે મારો હાથ પકડીને બહુ હતું ચિંતા ન કર હું છું ને બસ ત્યાંથી આપડી પાકી શહેલી બની ગઈ
સાચી વાત છે ત્યારે તો આપણે સ સપના જોતા હતા કે મોટા થઈને આદર્શ શિક્ષિકા બનીશું અને જો આજે આપણે એજ કરી રહ્યા છીએ પણ પેલી કેન્ટીનની ગરમાં ગરમ ચા અને સમોસાની મજા હવે ક્યાં
હા હા હવે તો ઘરે રસોઈ બનાવતા બનાવતા જ થાકી જવાય છે પણ એ દિવસો મસ્ત અલગ જ હતી આપડો કલાકો સુધી લાયબ્રેરીમાં બેસીને વાતો કરતા ભણવા કરતા તો વાતો જ વધારે થતી
હા ચાલ ને આ વેકેશનમાં આપણે ક્યાંક બહાર જઈએ આ વખતે આપણે માત્ર બે જ નહી પણ હમણાં આખા પરિવાર સાથે જઈશું શું વિચારે છે
બહુ સરસ વિચાર છે મને તો સાપુતારા જવાની બહુ ઈચ્છા છે અત્યારે ત્યાંનું વાતાવરણ કેટલું સુંદર હશે પર્વત નો વચ્ચે સવાર નો સૂર્યોદય જોવાનું તો મજા જ કઈક ઓર છે
સાપુતારા સારું છે પણ દીવ કેવું રહેશે દરિયા કિનારે બેસીને ઠંડો પવન ખાવાની અને બાળકોને રેતીમાં રમવાની બહુ મજા આવશે આપણે ત્યાં પેલી જૂની હવેલીઓ ને કિલો પણ જોઈ શકીશું
દીવ પણ વિચારી શકાય જો દીવ જવું હોય તો આપણે પેલી સી ફૂડ રેસ્ટોરન્ટ જશું જેનામાં ગયા વખતે પેપરમાં વાંચ હતું પણ હા આપણે સાથે મળીને ફોટા પણ બહુ પાડશું તને ખબર છે ને મને ફોટોગ્રાફીનો કેટલો શોખ છે
હાસ તો તારા પાડ્યા ફોટા તો હંમેશા અદભુત હોય છે ચાલ ત્યારે હું કાલે મિસ્ટર સાથે વાત કરી લઉં અને તું પણ તારા ઘરે પૂછી લેજે પછી આપણેે ટિકિટ બુક કરાવી દઈએ
અરે આ કલાક કેમ નીકળી ગયા ખબર જ ના પડી ફોન તો હવે ગરમ થઈ ગયો છે હવે તો ખરેખર મારે ઊંઘવું જ પડશે કાલે સવારે વેલા ઉઠીને પેલા યુનિટ ટેસ્ટ નો પેપર જોવાનો છે
હા મારે પણ ગણિતના દાખલા ચેક કરવાના બાકી છે ચાલ આટલી લાંબી વાત કરીને ખરેખર બહુ આનંદ થયો જાણે કે બધો બોજ થાક ઉતરી ગયો અને પ્રવાસ ની વાત નીકળી છે તો તને આપણો પેલો ગ ગીર ના જંગલનો પ્રવાસ યાદ છે જ્યારે આપણે સિંહ જો જોવા ગયા હતા અને તું કેવી ડરી ગઈ હતી
અરે એ તો કેમ ભૂલાય સિહ તો ઠીક પણ પેલો વાંદરો જયારે આપણી ગાડી પર કૂદો ને તો મારા તો હોંશ જ ઉડી ગયા ઘેયા હતા. અને પેલી તારી ફોટોગ્રાફી એક સારો ફોટો પાડવા માટે તે કેટલી વાર ગાડી ઉ. રાખી હતી.
હા હા પણ યાદ કર એ સોનેરી તડકો અને જંગલની શાંતિ કેટલા અદભુત ફોટા આવ્યા હતા, ખાસ કરીને પેલો સૂર્યાસ્તનો ફોટો જે તે પાડ્યો એ તો હજુ પણ મારા ડ્રોઈંગ રૂમમાં ફ્રેમ કરાવી ને રાખ્યો છે.
અને પેલી હોટલની રસ તો યાદ છે આપડી શુદ્ધ કાઠિયાવાળી ભોજન મળ્યું હતું એ ગરમાં ગરમ રોટ આટલા અને રીંગણાનું શાક ને ઓળો અત્યારે તો યાદ કરું છું ને તો બહુ ભૂખ લાગી આવે છે.
પણ સૌથી વધુ મજા તો ત્યારે આવી જયારે આપણે ગૂગલ મેપ ના ભરોસે શોટ શોર્ટકટ લેવા ગયા અને છેવટે ખેતરમાં પહોચી ગયા હતા.
હા હા હા તને ત્યાં પેલા. ખેડૂત દાદા આપને જોઈને કેવા હસતા હતા એમણે આપણે સાચો રસ્તો બતાવ્યો અને સાથે તાજી શેરડીનો રસ પણ પીવડાયો હતો ને સાચું કહું તો એ ભૂલા પડ્યા હતા અને એમ જ આપણે સાચા
ખરેખર પ્રવાસ માં આવી નાની નાની મુશ્કેલીઓ તો યાદગાર બની જતી હોય છે એટલે જ તો આ વખતે હું હું કું છું કે આપણે કોઈ એવી જગ્યાએ જઈએ જ્યાં કુદરત ની નજીક રહી શકાય.
ચોક્કસ આ વખતે હું મારા નવો કેમરો પણ સાથે લેતી આવીશ આપણે મહ સ્થળો જ નહી જોઈએ પણ ત્યાંના લોકો અને તેની સંસ્કૃતિ વિશે પણ જાણશું કદાચ આપણે આપણી શાળામાં પ્રોજેક્ટ માટે પણ કંઈક નવું બાદ તું મળી રહે
સાચી વાત છે એક શિક્ષક ક્યારે શીખવાનું બંધ નથી કરતો તો નક્કી રહ્યું ને આપણે દીવ જઈશું અને રસ્તામાં આવતા નાના ગામડાઓની પણ મુલાકાત લઈશું
હા પાકુ હવે મને અત્યારથી જ ઉત્સાહ થઈ રહ્યો છે કે ચાલ હવે ઘણું મોડું થાય છે વહેલી સવારે તૈયારી કરવાની બી છે.
હા હા સારું ચાલ મળીએ.